હલો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો.
હલો જય શ્રી કૃષ્ણ એકદમ મજામાં ઘર ના પણ મજામાં છે શું કરી રહ્યા છેો તોમે એમ. સારાટો છે ને બધા.
હા ભાઈ ઘરના પણ એકદમ હમણાં તો સારા જ છે અને હમણાં વેકેશન ચાલી રહ્યું છે તો બસ. ઘરના બધા એમ વાતચીત ચાલ્યા કરે છે પરંતુ આજકાલ મતલબ પેલો આ ટોપિક પર. વધ વાતચીત ઉઠે છે જેમ કે આ ડિજિટલ પેમેન્ટ વાળા વાતચીત ઉપર ખુબ જ વધારે વાતચીત. લ હમણાં તો ઘર કારણ કે તમને ખબર જ છે કે આજના આધુનિક યુગમાંિટલ. ખબ જ જરૂરી બની ગયું અને ડિજિટલ પેમેન્ટ મતલબ મેટ ુઝ કરું. ઘરના લોકો પણ હવે યુ કરવા માંગતા છે કારણ કે તેમણે મને જોયું. ટલ પેમેન્ટ યુઝ કરતા અને તેમને ખુબ જ વધારે એવો રસ આવી ગયો છે ડિજિટલ પેમેન્ટમાં. કારણ કે જે પણ જગ્યાએ જાઉં તો મતલબ મેં જયારે પેમેન્ટ કરું છું ડિજિટલ પેમેન્ટથી સ્કેન. ન કરી તર જ પેમેન્ટ થ જતું હોય અને ત્યારે પણ મે. બેંકમાં લાઈન માં ઉભી નથી રતો કેમ કે મને પૈસાની ઝેર પણ જરૂર પડે. તો મેં આરામ થી મતલબમાં ડિજિટલ પેમેન્ટ માટે પેમેન્ટ કરી દઉં છું અને પૈસાની એટલી પણ જરૂર. નથી મને તો જેથી કરીને મેં બેંક માટે જવાનું મારું આખો. તો સમય બચી જાય છે અને પછી એટીએમ એવું બધુંમાં પણ મારે જોવું પડતું નથી. મેં ડિજિટલ પેમેન્ટ મારા ક્યુઆરથી જ મતલબમાં બધું સ્કેન કરીને પેમેન્ટ કરી દઉં છું જેથી કરીને મને ખૂબ જ ઓર્ડર એવું સારું પડ્યું છે અને ડિજિટલ પેમેન્ટ મેં ખૂબ જ સારી રી યુઝ થયો જેથી કરીને મારા ઘરના લોકોને પણ ખુબ જ રાસ આવી જવાથી હવે તેમને પણ મે ીખાવા લાગ્યો તમે પણ ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરો છો કે પછી તમે ક્યરથી ઉપયોગ કરો છો એ બધું મને જણાવશો તો સારું રશે
હા હ તમે જે જણાવ્યું એ વાત તો બરાબર છે અને હું પણ ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરું છું અને ડિજટલ પેમેન્ટ નો ઉપયોગ બધા જ કરવો જોઈએ કારણ કે જે ડિજિટલ પેમેન્ટ આજે ઘણા બધા ફાયદાઓ કેમ કે આપ ડિજિટલ પેમેન્ટ નો ઉપગ કરીશ તો શું છે કે આપણને ઘણો બધો મળશે અને આપણે અમુક કરતા જે રકમ નિશ્ચિત કરેલી છે તેના કરતા ઘણી બધી રકમ જો આપે ટ્રાન્સફર કરશું પૈસા તો આપને શું છે કે કે ડિસ્કાઉન્ટ કે પછી અ ઘણી બધી જેમ કે આપડણે ફ્લિપકાર્ટ પરથી કઈ વસ્તુ ખરીદીશું કે એમેઝન પરથી કઈ વસ્તુ ઓર્ડર કરશું તો આપને થોડી ઘણી રાહત મળશે અને જે પ્રાઇસ હોય છે તેના કરતા અડધી પ્ર અથવા થોડી ગણી ઓછી પ્રાઈઝ મરશે, એતલે હું ડિજિટલ પેમેન્ટને વધુ પસંદ કરું છું. કારણ કે કેશમાં જોવા જઈએ તો આજે રોકડ હા્ટમાં હોય તો ફાટી જવાનો કે પછી પછી ચોરાઈ જવાનો કે પછી હાલમાં શું છે કે જે વરસાદની ઋતુ ચાલી રહી છે તો વરસાદની ઋતુમાં જે આપડા પૈસા છે તે ભીનાય જવાનો ખાસ કરીને જે નોટ હોય છે તે ભીનાય જવાનો પણ ભય રહેલું હોય છે અને જો આપણે શું છે એક વાર જો નોટ ભીનાઈ જાય પછી એનો પાછો ઉપયોગ કરી શકતા નથી કારણ કે એ ફાટી જવાનો પણ ભય રહેલો છે એટલે ડિજિટલ પેમેન્ટ એમ જો એ ખુબ જ સારું ગણે છે એ આપ જોવા જઈએ તો ડિજિટલ પેમેન્ટ શું છે કે આપેદે કોઈ વિદેશ વ્યક્તિ જતો હોય તો એમની ના માટે થોડા ઘણા પૈસાની જરૂર પડી હોય તો આપણે ડિજિટલમાં જે માર્ છે ડિજિટલનો તે તેના દ્વારા સરળતાથી આપણે એના ખાતામાં પૈસા ટ્રાન્સફર પણ કરી શકીએ છીએ અને એ સરળતાથી લઈ શકે છે અને જો ડિજિટલ પેમેન્ટ નો એ વ્યક્તિ ઉપયોગ નહી કરતો હોય તો ઘણી બધી મુસીબતો નો સામનો કરવો પડે છે કારણ કે એને અહિયાં સુધી પૈસા લેવા માટે આવું પડે છે અથવા તો આપડે ફ્લાઈટ કે પછી ટ્રેનમાં ત્યાં સુધી પૈસા આપવા માટે જવું પડે છે એના કરતા શું છે જ ડિજિટલ પેમેન્ટ છે તે ખુબ જ સારું ગણાય છે અને હાલમાં તો આપડણે જોવા જઈએ આપ દેશમાં પણ સારી રીતે ડિજિટલ પેમેન્ટ ચાલી રહ્યું છે પરંતુ કેટલાક ગામડાઓમાં પેમેન્ટ થોડું ઘણું ઓછું ચાલી રહ્યું છે કારણ કે ત્યાં ઇન્ટરનેટ ની સેવા એટલી બધી સક્રિય નથી અને જોવા જઈએ તો ત્યાં હાલમાં શું છે કે ઘણા બધા લોકો પાસે અ સ્માર્ટ ફોન પણ નથી કારણ કે જો સ્માર્ટફોન નહી હશે તો એ લોકો ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરી શકે તે નહી શું તમારી સાથે કોઈ બનાવ કે પછી તમે એવું કઈ જોયું છે કે ક ગામડામાં ગયો હોય અને ત્યાં તમને ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કર્યો હોય પરંતુ ત્યાં ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરતા તમે અચકાયા હોય
હા ભાઈ એ બનાવ તો અમારી સાથે બન્યા જ કરે છે કારણ કે અમારો મતલબમાં અમે ખુબ જ વધારે એવા ફરિયા કરીએ છીએ કારણ કે અમે લમાં અ આ બધી જગ્યા વધારે એક્સપ્લોર કરીએ છીએ તો જેથી કરીને અમે જયારે ડુંગ અર વિસ્તાર ને એક્સપ્લોર કરવા જઈએ જગ્યા તો ત્યારે અમારી સાથે એવો બનાવ બન્યો છે કરે છે કારણ કે તમને ખબર છે કે ડુંગર વિસ્તાર માં એવું છે ને નેટવર્ક તો સારું આવતું નથી અને તમને ખબર છે કે જ્યા નેટવર્ક સારું ના હોય તો તંયા તો ડિજિટલ પેમેન્ટ આપણે સારી રીતના ઉપયોગ કરી જ ના શકીએ અને જો ડિજિટલ પેમેન્ટની એક બીજી એક એ પણ વાત છે કે ડિજિટલ પેમેન્ટ એ જ જગ્યા ઉપયોગ કરી શકાય કે જે જગ્યા આપણે આ ડિજિટલ પેમેન્ટ સામે વાળો વ્યક્તિ પણ ઉપયોગ કરતો હોય અને આપડે પણ ઉપયોગ કરતા હોય કારણ કે જો એવમાં આપણે ઉપયોગ કરતા હોયિજટલ પેમેન્ટ ને સામે વાળો વ્યક્તિ ઉપયોગ ના કરતો હોય તો આપણાથી તેમને ડિજિટલ પેમેન્ટ દ્વારા પૈસા ટ્રાન્સફર ના થઈ શકે અને આપડે પૈસા ટ્રાન્સફર કરવા માટે બંને પક્ષ પાસે છે ને ડિજિટલ પેમેન્ટ હોવું જરૂરી છે નેટવર્કની સુવિધા હોવી જરૂરી છે અને સ્માર્ટફોન પણ હોવો જરૂરી છે ત્રણ વસ્તુ હશે તો જ આપણે ડિજિટલ પેમેન્ટ દ્વારા પૈસાનું ટ્રાન્સફર કરી શકીછીએ અન્યથા આપણે ડિજિટલ પેમેન્ટ તો ટ્રાન્સફર નથી કરી શક્યા અને કેશ જ આપડણે રાખવું પડે તો સ્થાનિક સ્ટાર્ટિંગમાં જય મેં ડીઝલમે ઉપયોગ કરતો થયો હતો તો ત્યારે મેં પણ એવી ભૂલ કરી દીધી હતી કે મેં ડિજિટલ પેમેન્ટ દ્વારા ટ્રાન્સફર કરી સ એવું કરીને પૈસા લઈ ગે અને કેશ પૈસા ઘરે મ ગ અનેટલ પેમેન્ટ દ્વારા્રાન્સર કરને ગયેલો હતો પરંતુ ત્યારે મને સમજ આવી આ વસ્તુ એમ કામ નથી કરતું કેટલીક જગ્યાએલ પેમેન્ટ પણ આપણને ોકો આપી શકે છે જેથી કરીને આપે કેશ પણ થોડુંક રાખવું જોઈએ જયારે પણ આપ ફરવા એવું જઈએ બીજી જગ્યા આપડા વિસ્તારમાં આપણને ખબર હોય કે આ જગ્યા ડીઝલ પેમેન્ટ નથી ચાલતું આગ્યા ચાલે છે પરંતુ ગામડા વિસ્તારમાં અને ક્યારે પણ આપણે ગમે તે જગ્યા ફરવા જઈએ તો ત્યારે આપણને ખબર ના હોય કે આ જગ્યાએ ડીઝલ પેમેન્ટ ઉપયોગ થશે કે ના થશે તે માટે આપણે કેશ કેરી ું જોઈ કે તો તમને ખબર છે કે કેશ કોઈ પણ જગ્યા ચાલી જાય છે તો જેથી કરીને આપણે કે થોડુંક રાખવું જોઈએ નને તો આપડણે મુશ્કેલીમાં પડી શકીએ છીએ
હા તમારી વાત એકદમ સાચી છે અને જોવા જઈએ તો હાલમાં આપડો દેશ વિકાસની ઘતિ જ છે તો હમાં જોવા જઈએ તો બધા જ છે જે લારીઓ લારીઓ પર છે જે ફેર્યા એમ જે મોટા મો છે તેમ ઘણી બધી જગ્યાએ જોવા જઈએ તો ડિજિટલ પેમેન્ટ ના ક્યુ આર કોડ મોકેલા જ હોય છે કારણ કે એ લોકો પણ જાણે છે કે હવે જો લોકો શું છે કે આજની જનરેન જ યુવા છે તેટલ પેમેન્ટ ન ઉપગ કરે છે તો એ લોકો જેિટલ પેન્ટ ન ઉપયોગ નહી કરશે તો એ લોકોને જ ખોટ જશે કારણ કે એમની પાસે કોઈ વેપારી એટલે કે કોઈ ગ્રાહક એમની પાસેથી કઈ વસ્તુ ખરીદી નહીં કરશે એટલે હંમેશા આપડે એ લોકો પણ હવે જોઈએ તો નો ઉપયોગ કરે છે અને બીજી રીતે જોવા જઈએ તો પેલા શું હતું કે આપડે લાઈટ બિલ છે વીજળી બિલ છે પછી એ ગેસ નું બિલ આવે છે તે બધું ભરવા માટે આપડે ઘણી બધી લાઈનો મો ડું અને પછી છેલ્લી તારીખ કઈ છે તે બધું જોઈને લાઈનમાં ત્યાં ઉભી થવા પડતું એટલે ઘણી બધી મથકો રહેતી હતી પરંતુ હાલમાં જોવા જઈએ તો આપણેે જે ફોન છે તેમાં જ આપ ઘણી બધ એપ છે તેના દ્વારા આપે આ જે વીજળી બિલ છે ગેસ બિલ છે આમ ઘણી બધી આ જે બિલ છે તે આપણે ચૂકીવી શકીએ છીએ એટલે એમ જોવા જઈએ તો ડિજિટલ પેમેન્ટ ઘું સારું પણ છે પરંતુ શું છે કે કોઈ વાર એમાં થોડી ઘણી પ્રોબ્લેમ આવી જાય છે જેમ કે આપડ હોય નેટવર્ક ના ઈસ્યુ હોય તે તો તમને જણાવ્યું પરંતુ જ્યાં નેટવર્ક સારું હોય ત્યાં પણ કોઈ વાર જે સર્વર ડઉન હોય છે બેંકું તેના દ્વારા પણ આપડણે થોડી ઘણું વાર મુશબતમાં મુકઈએ છીએ પરંતુ એવું નથી કે એ આપણા પૈસા જતા જ રહેશે આપણા પૈસા તો આવી જ જાય છે એનું આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પરંતુ એક બે દિવસ આવતા થોડો ઘણો સમય લાગે છે કારણ કે
હ
જે બેંકની પ્રોસેસ હોય છે તે પણ આપણે પણ ફોલો કરવાનું હોય છે એટલે થોડી ઘણી મુસીબત હોય છે હાલમાં જોવા જઈએ તો પેલા શું હતું કે મવી માં આપે મવી પણ જોવાનો બધા જ હય તો જોવા જઈએ તો ભારતીયો મુૂવી જોવામાં ખુબ જ રસ ધરાવે છે ખાસ કરીને જે માર્વલ્સની મુવી છે તેમાં લોકો ખુબ જ રસ ધવે છે તો એવી બધી મુવીઓ જોવા માટે પણ શું એ લોકોએ લાઈન માં ઉભી રવા પડતું કેટલીક વાર તો ટિકિટ જ નહી મળતી પરંતુ હવે જે રનેટ મા્યમ દ્વારા આપ સરતાથી ટીવી આપણે ટિકિટ બુક કરાવી શકીએ છીએ એટલે મને તો ખુબ જ ગમ્યું છે આ ડિજિટલ પેમેન્ટ આપે થોડા ઘણા ટેક્સ લાગે છે ઓનલાન પે કરવામાં જે આપણે કેશ રોકડ હોય એના કરતા પરંતુ સરળતાથી આપણે આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ સ તમાર બાજુ જે ફેરીિયાઓ આવે છે પછી હાથ લારી વાળા આવે છે અને જે કરિયાણા દુકાન છે તમાર બાજુ પણ મોલને એવું હશે તો ત્યાં પણ ડિજિટલ પેમેન્ટ નું ઉપયોગ કરતા તો થઈ જ ગયા હશે ને
હ હા ભાઈ તમે કહ્યું તેવું પહેલામાં એટલ મે એવું ના હતું પરંતુ જેમ જેમ ડિજિટલ પેમેન્ટ પ્રસિદ્ધ થયું છે તો ટમટેમ હવે બધા લોકો ડિજિટલ પેમેન્ટ ખુબ જ સારી રીતનો ઉપયોગ કરતા થઇ ગયા છે અને જે હમણાં નાના થી નાના લોકો પણ આવે છે તો તે લોકો પણ ડિજિટલ પેમેન્ટ રાખે છે કારણ કે તેમને ખબર છે કે ડિજિટલ પેમેન્ટ હવે બધા જ ઉપયોગ કરતા થઈ ગયા છે તો જો અમે ઉપયોગ ના કર કરીશું તો અમે ખુબ જ વધારે પછાડી પડી જવાના છે તો જેથી કરીને ને હવે નાના થી નાના લારીવાળ લ પેમેન્ટ ઉપયોગ કરતા થઈ ગયા જેથી કરીને આપડું દેશ પણ થોડક ઉપર જાય એવ મને લાગે છે હવે કારણ કે હવે નાના નાના ગામડાઓમાં પણ બધા ઉપયોગ કરતા થઈ ગયા છે પરંતુ આપણે ઉપયોગ કરવાનું જ નથી પરંતુ તેને સારી રીતના સમજીને ઉપયોગ કરવાનો છે કારણ કે તમને ખબર છે કે કેટલીક વાર આ બધા સાયબર અપરાધીઓ હોય છે તો તે લોકો સુાને ફોન કરીને ઓટીપી ને એવ માંગી લે છે અને પછી આપડ ગુનો બધો કરે છે પરંતુ જેથી કરીને આપડે એવું બધું ગુનામાં ફસવાનું નથી અને એ ના આપણે ઓટીપી આપવાનો નથી તો એ લોકો છે ને ઓપી જે પણ એમ ના સમજ કેવું હોય ગામડાના લોકો એ લોકોને જ ફોન કરે છે અને તે લોકો બી ઓટીપીનેવું લઈ લેતું હોય છે પરંતુ જો આપણે બધા ગામડા લોકો વાળા ને સમજાવીશું કે આપડણે ઓટીપી શેર નથી કરવું અને કયું વસ્તુ કરવું કઈ વતુ ન કરવું તો એ લોકોને પણ ખૂબ જ વધારે સારવું પડશે અને ડિજલ પેમેન્ટ સારી રીતે ઉપયોગ થ જશે તો મારે માટે જ કેવું છે કે આપણેિઝલ પેમેન્ટ ઉપગ કરતાની સાથે સાથે ને થોડુંક જાણકારી પણ બધાને આપવી કે કયું કયું કામ કરવું કયું કામ ન કરવું
હા તમારી વાત એકદમ સચી છે અને જાણકારી તો આપડણે આપવી જ જોઈએ કારણ કે આજના જે બાળકો છે જે વડીલો છે એમને એટલું બધું નોલેજ હોતું નથી તો એ લોકો શું છે કે એ લોકો પર કોઈ ફોડ ફોન આવે કે તમારા બેંક માંથી હું વાત કરું છું તમારી પાસે જે ઓટીપી આવે છે અમને શેર કરો કારણ કે તમારા જે અકાઉન્ટ છે તેમાં થોડી ઘણી પ્રોબ્લેમ છે તો એ લોકો શું છે કે એ લોકો સાચો મેનેજ ે અને ઓપી પછી જે જરૂરી વસ્તુ છે ફોન નંબર તો એ બધું શેર કરી દે છે તો આપડણે એ લોકોને જાગૃત કરવાના છે કે આપડે એવું નહીં કરવું જોઈએ કારણ કે જો આપડે એવું કરશું તો આપડા પૈસા ચોરી થઈ જવાના ભયલો છે પછી એમ તો સાયબર ક્રાઈમ થી આપણને જે પોલીસમાં અને કમ્પ્લેન કરીને મળી શકે છે પરંતુ ઘણી બધીમાં તકલીફ હોય એટલે આપે શીખું શીખશું તો સારું પડશે સારું ચાલો પાછા મળશ ત્યારે આપણે ડિજિટલ પેમેન્ટ વિશે ખુબ જ ઘણી બધી હજુ વાતો કરવાની બાકી છે તો એ વાતો કરશું
હા ભાઈ ચાલો મળીએ પાછા